હલો
મિત્રો મારો અવાજ તમને આવી રહ્યો છે.
હા તમારો અવાજ મને આવી રહ્યો છે.
શુ તમે મે અત્યારે થઈ જી છું.
હા અત્યારે હું ઠીક છું
સમયમાં નાખી શકશો
હા
મિત્ર આજે આપણેે વાત કરીશું ગાય એક માતા છે. ભારતીય સંસ્કૃતિ માં ગાય ને માત્ર એક પાલતુ પશુ તરીકે જ નહી પરંતુ ગૌમાતા તરીકે પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે. હજારો વર્ષોથી ભારતીય સમાજમાં ગાય ને ધાર્મિક સાંસ્કૃતિક આર્થિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ રજૂ છે. ગાય મનુષ્યને દૂધ દહીં ઘી છાસ અને માખણ જેવા પૌષ્ટિક ખાધ પદાર્થો આપે છે આ ઉપરાંત ગોબર અને ગૌમૂત્ર ન ઉપયોગ ખેતી ઊર્જા સ્વચ્છતા અને પરંપરાગત ઉપયોગોમાં થાય છે. તેથી જ ભારતીય પરંપરામાં ગાયને માતા સમાન માન આપવામાં આવ્યું. ભારતમાં ગાયનું મહત્વ વૈદિક કાળથી જ જોવા મળે છે વેદો પુરાણો અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં ગાયના મહિમાનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. ગાઈને સમૃદ્ધિ શાંતિ દયા અને કરુણા નું પ્રતિક માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણને ગાયોની સેવા કરનાર ગોપાલ ને ગોવિંદ તરીકે ઓળખવામાં આવે છે. ગાય ની સેવા કરવી પુણ્ય નું કાર્ય માનવામાં આવે છે. ગાય પોતાના દૂધ દ્વારા મનુષ્યનું પાલન પોષણ કરે છે જેમ માતા પોતાના બાળકને પ્રેમથી ઉછેરે છે તેમ ગાય પણ સમગ્ર માનવ જાતને પૌષ્ટિક દૂધ આપે છે. ગાય ક્યારેય કોઈ ભેદભાવ રાખતી નથી. ગરીબ હોય કે અમીર દરેકને ગાયનુ દૂધ સમાન રીતે લાભ આપે છે. આ કારણે ગાયને ગૌમાતા તરીકે ઓળખવામાં આવે છે. ગાયનો દૂધ સંપૂર્ણ આહાર ગણાય છે તેમાં કેલ્શિયમ પ્રો ટીન વિટામિન અને અન્ય અનેક પોષક તત્વો આવે છે. બાળકો વૃદ્ધો અને દર્દીઓ માટે ગાયનુ દૂધ ખુબ જ લાભદાયક માનવામાં આવે છે. દૂધમાંથી દહીં ઘી માખણ છાસ પનીર અને મીઠાઈઓ તૈયાર કરવામાં આવે છે. આ બધા ખાદ્ય પદાર્થો આપણા આરોગ્ય માટે ઉપયોગી છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે. ખેડૂતો માટે ગાય ખૂબ ઉપયોગી પશુ છે ગાયનો ગોબરનો ઉપયોગ ઉત્તમ સજીવ ખાતર તરીકે થાય છે. ગોબરથી બાયોગેસ બનાવી શકાય છે. જે રસોઈ અને વીજળી માટે ઉપયોગી છે ગૌમૂત્રનો ઉપયોગ કેટલાક પરંપરાગત કૃષિ અને અન્ય હેતુઓ માટે કરવામાં આવે છે. આ રીતે ગાય ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ગાયના ગોબરથી જમીનની ફળદ્રુપતા વધારો થાય છે. રાસાયણિક ખાતરની સરખામણીમાં સજીવ ખાતર જમીન માટે વધુ અનુ કુળ માનવામાં આવે છે ગાયના ગોબરથી વર્મી કોમ્પોસ્ટ અને જૈવિક ખાતર તૈયાર કરવામાં આવે છે. કુદરતી ખેતીમાં ગાયનું વિશેષ મહત્વ છે. ગાયના ગોબરથી બાયોગેસ બનાવવાથી ઈંધણની બચત થાય છે અને પ્રદૂષણ ઘટે છે. ગોબરનો ઉપયોગ ઈંધણ ખાતર અને અન્ય ગ્રામ્ય ઉપયોગમાં થાય છે. આ રીતે ગાય પર્યાવરણની સુરક્ષામાં પણ પરોક્ષ રીતે મદદરૂપ બને છે. હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે. ઘણા ધાર્મિક પ્રસંગોમાં ગાયની પૂજા કરવામાં આવે છે. ગોપાષ્ટમી ગોવર્ધન પૂજા જેવા તહેવારોમાં ગાયનું વિશેષ મહત્વ આપ વામાં આવ્યુ છે અને લોકો ગાયને રોટલી ઘાસ અને ચારો ખવડાવી પુણ્યનું કામ માને છે. ગાય આપણને દયા, પ્રેમ અને સેવા જેવા ગુણો શીખવે છે. ગાય શાંત સ્વભાવનું પાણી છે સમાજમાં પશુ પ્રેમ અને વિકસાવવામાં ગાય મહત્વનું સ્થાન છે. ગાયની સેવા દ્વારા સમયના અને જવાબદારીનો વિકાસ થાય છે. ગાયને સમયસર ચારો સ્વચ્છ પાણી અને યોગ્ય આરોગ્ય સંભાળ આપવી જોઈએ. ગાયને સ્વચ્છ ગવ શાળામાં રાખવી જોઈએ. બીમાર ગાયને તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ. પ્લાસ્ટિક અથવા કચરો ખાવાથી ગાયને ગંભીર નુકસાન થઈ શકે છે. તેથી રસ્તા પર કચરો ના ફેકવો જોઈએ. ગાયના રહેવા માટે ગૌશાળા નું પણ વિશેષ મહત્ત્વ છે ઘણી બધી ગૌશાળાઓ વર્તમાનમાં બનાવવામાં આવે. આવેલી છે. ગૌશાળાઓમાં નિરાધાર અને વૃદધ ગાયો ની સંભાળ રાખવામાં આવે છે. સમાજે ગૌશાળાઓને સહયોગ આપવો જોઈએ. જેથી ગાયોની યોગ્ય રીતે સેવા અને રક્ષા થઈ શકે
ભારતના ગ્રામ્ય જીવનમાં ગાય નું સ્થાન ખુબ મહત્વનું રહ્યું છે. દૂધ ઉદ્યોગ ખેતી સજીવ ખાતર અને ગ્રામ્ય રોજગારમાં ગાયનો મોટો ફાળો છે. દૂધ આધારિત ઉદ્યોગો દ્વારા લાખો લોકોને રોજગારી મળે. છે ગાયનું દૂધ પોષણનો સારો સ્ત્રોત છે. ગોબરનો ઉપયોગ સજીવ ખાતર અને બાયોગેસ બનાવવા માટે થાય છે. ગાય આધરેક કુદરતી ખેતીને ઘણા ખેડૂતો અપનાવી રહ્યા છે. જમીનની ગુણવતા જાળવામાં મદદરૂપ બને છે. આપણે ગાયને પ્રેમ અને સમ્માન આપવું જોઈએ. ગાઈને ક્યારેય ત્રાસ ન આપવો જોઈએ. ગાય માટે સ્વચ્છ ચારો અને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. ગૌશાળાઓ ને.
સહયોગ આપવો જોઈએ. રસ્તા પર પ્લાસ્ટિક ન ફેંકવું અને પશુઓના કલ્યાણ માટે જાગૃતિ ફેલાવી જોઈએ. તો મિત્ર તમે કશું જણાવશો ગાય વિશે?
હા. અ ગાયનું આર્થિક મહત્વ પણ ખુબ મોટું છે તે તમે જણાવ્યું તેમ. દૂધ નો વ્ય વ્યવસાય લાખો પરિવાર નો રોજગાર આપે છે. ડેરી ઉદ્યોગો દેશના આર્થિક તંત્રમાં મહત્વનું યોગદાન આપે છે. દૂધ અને દૂધની બનાવટો દ્વારા ખેડૂતોને નિયમિત આવક મળે છે. ગ્રામીણ વિકાસમાં પશુપાલન નો મોટો ફાળો છે. આપણે જોયા જ છે અમૂલ ડેરી એ આ પરથી. મોટી ડેરી છે તેમ તેનાથી. ખેડૂતોને પણ ખુબ ફાયદો થાય છે. પર્યાવરણના દ્રશ્ય દ્રષ્ટિકોણથી પણ ગાયનું મહત્વ છે કુદરતી ખેતીમાં. ગાયના ગોબર અને અન્ય પરંપરગત. સ્ત્રોતો નો ઉપયોગ કરીને રાસાયણિક ખાતર. પરની નિર્ભરતા ઘટાડી શકાય છે. આ જમીન અને પર્યાવરણ બંને માટે લાભદાયક બની શકે છે.
આજના સમયમાં ગાયોની સંભાળ રાખવી તેમને યોગ્ય ખોરાક. પાણી અને સારવાર આપે તેમજ તેમને રસ્તા પર રખડતી ન છો. ડવી એ દરેક સમાજની જવાબદારી છે ઓસો પ્રત્યે દયા અને કરુણા રાખવી એ માનવતાનું મહત્વનું કલ્યાણ છે. ગાયન હિન્દુ ધર્મમાં ગાયન પવિત્ર માનવામાં આવે છે વિવિધ ધર્મિ ગ્રંથમ ગાયના મહિનાનું વર્ણન કરવામાં આવ્યું છે. ઘણા લોકો ગાયની સેવા પૂજા અને રક્ષણનો પુણ્ય કાર્ય માને છે. ગાય કરુણા, દયા, શાંતિ અને નિસ્વાર્થ સેવાનું પ્રતિક માનવામાં આવે છે. તેથી તેને ગૌ માતા તરીકે સન્માન પૂર્વક સંબોધવામાં આવે છે. પ્રાચીન સમયમાં ખેડૂતો માટે ગાય અને બળદ જીવનનો આધાર હતા. બળદ ખેતી ઇ અ લાવા અને માલસામાન વહન કરવા માટે ઉપયોગી બનતા હતા. ગાયનું ગોબર ઉત્તમ કુદરતી ખાતર તરીકે વપરાય છે. જમીનનું ફ ફળદ્રુપતા વધારે છે. અને પર્યાવરણને નુકસાન પહોંચાડતું નથી ગામડાઓમાં ગોબરનો ઉપયોગ બાયોગેસ બનાવવા માટે પણ થાય છે. છે. ધાર્મિક પરંપરાઓ સાથે જોડાયેલી હોવાથી તેને માતા સમાન આપવામાં આવે છે ગાય દૂધ આપે છે જે બાળકોથી લઈને વૃદ્ધો સુધી ધો માટે પૌષ્ટિક અને આરોગ્યવર્ધક આહાત છે. દૂધ, માખી, દહીં, છાસ, માખણ, ઘી, પનીર અને અન્ય અનેક ખાદ્ય પદાર્થ બને છે જે આપણા દૈનિક જીવનમાં ઉપયોગી છે.
જીતી ગયા. અને. ગાયને માતા તરીકે માન આપવાનું મુખ્ય કારણ તેનું માનવ જીવનમાં રહેલો બહુવીધી યોગદાન છે. ગાય આપણને પોષણ કૃષિમાં સહાય આર્થિક આધાર અને સંસ્કૃતિક મૂડયો આપે છે તેથી ગાયનું સન્માન કરવું તેની યોગ્ય સંભાળ રાખવી અને પશુઓ પ્રત્યે કરુણા રાખવી એ આપનો સવનો ફરજ છે. આપણે પણ તેનો આદર કરવો જોઈએ અને ગાયને સન્માન આપવો જોઈએ આપણે જોય જ છે દ્રષ્ટાવ પર મોટા ભાગે અત્યારે ગાયો રખડતી જોવા મળે છે અને તે તેને પૂરતું ખોરાક એટલે કે ઘાસ સારું ન મળવાથી તેઓ પ્લાસ્ટિક ખાતા હોય છે. તેથી તે લોકોનું શરીર આખું ફૂલી જતું હોય છે જેના કારણે તે ઘણા સમય સુધી ટકી રહેતા નથી ને ટૂંક સમયમાં મૃ મૃત્યુ પામે છે તો તેને આપણે કઈ યોગ્ય નિર્ણય લેવા જોઇએ અને તેઓ તેનુ ગઉ શાળામાં મૂકી આવું જોઈએ જેથી તે પોતાનું જીવન લાંબુ જીવી શકે. તો તમે કઈ આગળ જણાવશો.
હા મિત્ર ભારતીય સંસ્કૃતિમાં ગામડાઓમાં ગાયને પરિવારના મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. ગાય દૂધ આપે છે, ખાતર આપે છે અને ખેડૂતોને આર્થિક સ્થિતિ મજબૂત બનાવવામાં મદદ તેથી ગાયને ગામડાની સમૃદ્ધિનું પ્રતીક પણ કહેવામાં આવે છે. અંતે તો મિત્રો હું એટલું જ કેવા માંગીશ કે ગાય ભારતીય સંસ્કૃતિમાં વિશેષ સ્થાન ધરાવે છે. ઘણા લોકો માટે ગાય ગૌ મોટા તરીકે શ્રદ્ધાનું પ્રતીક છે. તે ડૂધ સજીવ ખાતર અને અન્ય ઉપયોગો દ્વારા સમાજ અને અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. સાથે સાથે દરેક પ્રાણી પ્રત્યે દયા જવાબદારી અને યોગ્ય સંભાળ રાખવી એ આપણી સૌની ફરજ છે, ગાયનું સન્માન અને સંરક્ષણ કરીને આપણે પ્રકૃતિ કૃષિ અને માનવ સમાજના કલ્યાણમાં યોગદાન આપી શકીએ છીએ, તો મિત્ર તમારો આટલો કિંમતી સમય આપવા માટે ખુબ ખુબ આભાર.
તમારી સાથે વાતો કરીન મને પણ ગાય વિશે જાણવાની ખુબ મજા આવી. ચાલો પાછા મળીશું.